શું કરો?
હતા. અમે ક્ષેત્ર માં જ હતા.
કેવું એમ.
વરસાદ જબર આવે રાતે હાર
થોડું આમ વરાફ થઈ ગયું આમ ખેતર.
હા છેે તો થઇ ગયું.
એટલે એવું થઇ ગયું. ઓલું હાવ ગયું તું હા.
હમ્મ.
હા. શું થયું તું? કેળા હવે વાઈ દઈએ.
બીજું બધું હૂકાઈ
થઈ જા તો હમ્મ. બરોબર
કેવું શાંતિ બીજું?
નાવ શંત સ પોણી પોણી હ.
આજ તો અષાઢી બીજ ન પાસે
અ તોહાડી બી જતી વાત, જોવાજનું નહી?
જોવા જવાનું રવા પીને બી
બે હા બે ભેગી બે ભેગી. કોય બી તો દરસો ભેગી જાવ. હ, બીજ ન બીજ થઈ ગય છે.
જોવા જવાનું હો ને યાર.
એવ અમારે જવ બ ફોરે.
હમ
અમારે જવું ઉપરે કો.
ચાર વાગે જવાું છું પાંચ વાગ બાજુ એટલે કે છ, વાગ્યા પાંચ વાગ્યા તો રહ ચાલે ને?
ચાલો ચાલો. દંધા પાણે છે. હા? તંદાપણી હેડી જાય ક, હા કમપ્લેટ હેડી જાય.
એવું?
હ હાલ તો દસ પ છે, એ હો કે ચાર ચાર ચાર ને એક પોચ ગાયો.
કોસ ગાયો ન.
હ બે ગીર ગયાને તને દેશી.
ઓછી કર ના શું પેલા વધારારે હતા યાર.
હરે ઓછી કે ના શ હાલ તો.
હમ્મ, હમ્મ માં તો પંદર ગાયો પેલી એચ એફ ગાયો.
કે એવું એમ એવો વિચારે ચપલાવાનું.
બે બનેની બેસ્યો.
એ પણમ હા બની ની જ છે બધી.
ઘર માટે જોઓ ને બે બાય દૂધ, એટલે બે બે બાની ની ભેસો રાખી અને પંદર ગાય પેલી.
બરોબર હા, ચાલ.
તો વણેલીઈ હ.
એયો?
બાકી એચફ ન તો ચાલી પિસ્તાલી પડ.
એવું એમ.
એમાં દૂધ વધારો એટલે ફેટ ઓછા આવે એટલે
હા હા એટલે હવે બરોબર હાચી વાત
બધી દસ ઉપર એવરેજની સ ગાયો.
બરોબર.
પાહિ દસ ઉપર જ દુંધ આપો એટલે ઘણો તેર દોવ આગે એટલે એક તેર ના એકસો ત્રીસ ના. પાત્રી જેવુ થાય એકસો પાત્રી જેવું કોણ અંદાજે.
હા, એટલું થાય બરો
એક ટાઈમ નું એટલ બે ટાઈમ નું એડ જાએ બધું લાગવાન.
હમ્મ, હેડુ તલે ચાલે ચાર બારમાં વાયુ છે એ ભ
અહ ચારામાં પોથા આવ્યા હ.
બ અમારે પોતે જાલ તો.
ઓછા વાયન બાજરી એ આવી હ ચોમાસા બાદ એથી જાય.
હઉ ચાલો થયાાર થયા અમારે વાપ ચોમાી બે એક જેવા બીખે ના હાલ તો.
જા કરે પેલા મારા ત્રીસ તસજાર બે માણસો રાખતો હતો હ. તા એક માણસ રાખું હમ્મ એક. એક નો માણસ ઉટો કો નાખ્યો.
આયો એમ.
આજલો કરણ એકલો હો ખાલે.
એવું એમ બરોબર.
એ પાછો આતો આવ્યો નથી રજા પર આતો બધું મારા કરવું પડતી હે.
એવું હે.
એ તો પ હાડી બી જોજ તોયો હો આખો દાડે રજા રાહે આવજ આયો નહી.
હમ્મ આ મારે એક સુરો હો અને એક આનંદ હ. બે જણા રાખેલા હુવા.
હ હું તો હ તો કું આેવા કરે દઉ વાંધો નહીં આવે હ.
તેના તા પહેલા હમણાં હો પલો બાજુ હ તે ઓછું કામ કરે. શેતર બેતર માં જાતો નેહ. પગે પડ્યો તો એટલો નહી સાબર વટો નહ મતા પારા ભાર ઉપાડ.
એવું એ પારો પાડી હાડી નાખમ પાવ.
એટલો ને હું પૈસો પાજે કોણ બોણ એવું કર દઉ. હઓ.
હું એ પેલા સાર વઢાવા ગા જઉં સાર બાર વાર વઢાઊં. પછી હરા ભરા ઉપડાવને લાવું પછી એરોસવાનું બંધ નાખડે. એ કલ ને આરામ કઈ હુઈ રે બપોરે હા અહીં નહીં કે.
બરોબર ચાલો.
હમ્મ.
તે ફોર્ચુનર ગાડી લાને તું કરીબ.
ફોર્ચ્યુનર તો આલ એવી હાલ નહી આવી હો. ખર્ચા વધી ગયા ખાલી આ દૂધ ના ફેરા માટે જે ભાવ લાવવું હોય બધા ગયા વા ફરીને લ જાય.
ના ના બરોબર શીફ્રક વેચી મારી.
હા.
ચીપ ગાડી હક વચે મારી.
શિવ ટુકડો હ.
શયન.
એ તો રાખવી પડે યાર જવું બવુ હોય આપ ગયા બાય માટે. તએ આપણ ને ફરવું હોય તો ખબર પડે ને યાર. હા એટલે જ નહી એક તો સિફ ટુકડો તો રાખવાનો જ ન.
હમ્મ, અમારે એવો વિચારો લાભી ગાડી હાલ એક તો. બીજે લાઇ હકો.
ના યાર બોલેરો ગાડી પીકઅપ લ જે ને આપે ભાડે ભાડે લાબારની બોલેરો. આ આપડડા તબીલામાં તો કેવું ભાવુ ઓતરે ચોતરે જરૂર પડે પિકઅપ ડાવાની અંદર.
હાચી વાત હાવો. હમ શેકળ મ જો ડાળું લાવવું હોય.
મા તો પિકઅપ નવુંજ લઈ લે આવું.
હમ.
હમ હફતા લે લે હફતા કર દ્યા હો.
ચાલ નવ લેતો ચાલ. હમ વિચારીએ હું અવલોકલો પેલા કરી.
તમારા જને જવા યાર પિકપ તમને ખબર સારી પડે આપણને ઓછી બધી ખબર પડે.
ના ના હો તો નહી.
હમળં કારણ ને પાાવ પિકઅપ ચલાવતા આવડે એટલે બધું કરશે કરટલા આવડે.
હ તો આ તો થોડા બોરાો ધોડા.
આપ નહી ચલાતા.
કથલાઈ કરે જા હૈ.
તો તો હાડાવર શું. તમામારો શર ડ્રાઈભર હ પા. મને આવડ પણ એને એને આખત ચાલ જવું હત.
આપડ તો શું લાગેટ.
કોમ જવર ભાવ ઉપ.
આપડા કોમન હમરા પડતા હોતા નહિ ભ.
હા એટલે જ કહું આપડે વેપારીઓ ધંધો ચેવું હોય આ ફર આ ફર એવું. પોણા પણ આપતો જઉ પણ.
કાલ પાછું મારે કોણ ભર પાટણ જવું હો. કોણ પતિ જ દે બોરી આજ તો ચાલશે.
હેવ અંતઈ જાન બરોર લ આવતા જ.
હ મકાઈ ભેડો પછી સાકરદાણા બધું મિક્સ લાવું બધું મિક્સ જ ખ મિક્સ.
ના તો બરોબર હું એમ એવુંજ કર. હમ અમારે લે આવીવી ત્રીજોખ. જાાય ઓ મક્યા ભડા.
હું. તસ પોતે કેટલા આ દ ચાલસ ચાલ ક.
હઉ ચાલે પણ બઉુ લાઈનું ક વરસાામાં બગડી જાય એટલે બઉ લવાય ને માપડ જ લવાય.
રોજની બે બોરી જતી એ બોલો બ. હ આપડે એટલ દૂધ થલા ચારા હેરી છે હમ. દસ મસ્ત વાસળીઓ હ એ બે બે ત્રણ જેવી આપી દેવી.
બરોબર એકદર આબુતામાં તબેલા હો હું. હા એટલે જોઈએને તમે એક બાજુ એક દાડો હમણાં આવ નેમે. ના એક બીજા.
શેર પીર બનાયાય તો કમ્પ્લીટ.
એમ નાના શીડ તો કાઢ નાખે.
એ નો કાઢના મોટો શેડ કરના અરો બોડર કરના.
બરોબર ગરમી માટેલું પ હલો. તો ગરમી માટે એપ્યા છે ને પોલા પુવાર આવે ખબર હો. હા એ સધ્યાવાલ્યા. ખરા દીધજ હણા.
હઉ બધું કરાઈ જાય ને સગવડ માં તો ફૂલ દેવાનું યાર.
કરાયો અમેમો.
એવું.
હવ. આ ફિટ ફિટ કરાવ પંખા થોડા મલાવ હમ.
આઈગાડુમા.
પંખર ભાઈ કષેત્ર માં એટલે બહુ ચાવોલી કરતા ખેતમાં વારો હારો એટ.
અને અને પાછું વાછડીઓ માટે અલગથી બીધું કરાયું એ વાછળ વહેરી.
ચાલ જાણીવારો રૂમ કરાવીદીધો.
હમ બોંસવાની કે નહી ખાયદોવા ટાઈમે જ બાધવાની.
હા તો બોબો. ના ના એ તો બરોબર એટલે એવી રીતે જોવ.
બેર આ જા બેર દોઈ દો મીન થી દોવાની ભ.
હ મશીનને દુવ ના પછી ના આવ એટલા.
કરમ બધું કરે જાય.
હા ચાાલ ના ના બાબુ છોપડું હારું. ભૈરુંબિર એક એકલો આવે બરોબર.
શુ કહોકે તરદ લિફટ થઈજવુ હે તો આવી જાવી બીજુ શુ.
હવ ઘર બનાવે જગ્યા ખણી એટ ચાવ બનાવી દેવાનુ.
હમ પેલા મણકાથી પેલા તો પહોચીડ્યો હતો યાર.
એવુ એમ. આમારે શરૂ હોવા જ રહ ને બ રમ બ રમ કડીક મિ લ્યાવાનું. રાખને એવું ઉભારો.
એવું તો મારા બેટા જો એવું તણ.
તો ચકડો કરલા મલ્યો પાવે.
એવું.
ધુલ્યાકો વ્યવસ્થ્રું.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
હમજન પડી.
હમ હમ.
ગાડી આવી છે હવે.
ગાડી આઈ.
હ આય છે ગાડી તો હો.
હવે આ આપાારો ના બે શું સત.
હવ બીજું જોવું છે સુખ શાતિ.
હવ સુખ શાતી હેડી આવે છે.
એવ એ બરોબર. બીજું.
હા.
બીજું સાઈડમાં કોઈ ખર્ચો પડતો નીકડી ત્યાં કાતો.
સાહેબ ફડતો નને એક જાર.
વક હમ લેબ લ. કરતા છેું પેસ વે લે વેજ કરો કે નહી કરતા.
ગેસ નો ધંધો કરીાર લેવી તો ધંધો આપણા ન.
હમ એટ એમ નઈ ગયા તો આપડે. ખબર સીત લાની આસી માન.
હ બે પોચમાંટ આપડે આવી. સા તો અહિયાં જ આપડો તમારે હો કેજો આપડે. એ બધ ધંધો કયુ જ છે.
હમ બરોબર. ના ના કરવાનું લે ચજ રાખવાનો. બીજું ચવઓ.
પત મળી રહેે એટલે શું હતો બે પ જ પૈસા મળી જાય.
હનાના ચાલ.
હમ.
શાંતિ બીજું.
હઉ શાંતિ હ તમારે જે વરાહ વ તો જેવું હ.
બ હા તો રા આપે આવીને જોઈ.
એવું હોતા ના હતા તડકો કાઢે રાતે એન્જોય.
એવું હવે હ તો આ બાજુ હાર હોય છે.
એવું એમ.
હમ એક હો તારા બાજુ આવ ઉના પાછી.
બરોબર.
એ ક્યાં સુધી જોવા કઈનો ફોન આવો તમારે. હા.
ત બેલા હું ઓટો નામાં રાખમ.
તો મારા મોડ થય હોના ટાઈમે દોવા ટાઈમે.
હવય.
એલે ચેક કરવી પડેમ ભછાઈ ચેક કરે કર જવા.
હમ હમ હમ બરોબર લીધી ત આમ. પર લીધી.
એસીમ લધધ એ વલાને બી રહ્યા છે.
એવું એમ બ ના ના એ તો ત મને તો ખરાબ. ફાયદો થયો ને આપણો.
હ એલો બે પોચ આપડે હલી જ જઈએ બ વધજગ ન કરવાની.
ના ના એતો બોબ હથીી વા હમ. ખાંધો એવ હા હોય. તો આ જ ચ મેં અમ સાડ ખર્ચવને. ફરવા બરો જગણી જ.
હાવે ચોક ગોઠવીએ ને અદરાવાાડી એટલા તમે બધા આપડે ગોઠવીમરાબા.
હ વેપારી વેપારી ગોઠવ ન ચાર જણા તો ઈ સ. હ અમળ પલા આપ ગિનાર બાજુ અમળ પેલો થું.
ઓ પેલો સુોખવાણું પણ પબ્લિક ની જ બોલ.
પબ્લિક ન જ ભૂલે ન આ છોકરોલું મલા જ ન ન. ના જવાનું ટાઈમે જય ભ એકલું હોય તોું. ખબર આપે જંગલ વિ સારા કે બધ. વું પડે એકડું ભને વધારેવું થાય. ટોળું હોય ને તો કઈ શું હતું નાપાવ. અ એકડો બારે બલ થયો.
હા છેી વાત.
હમ.
એ તો વસ્ાર એવો એટ સુગા હુણા ના મિલા.
એટલે જ ને બને એ વસ્તી ઉપ પર પહોંચ. બીજું. તો હવેકો.
હા.
તમામાકુ આવ.
શગો.
બીજું કો. રવ એમ.
દક દોડે.
બરોબર.